ઓ આવે છે મારો અવાજ તમને હા હલો આવે છે અવાજજ હલો
હા હા આવે છે તમને આવી રહ્યો છે
હા આવી ગયો છે કેમ છો
બસ મજામાં તમે કેમ છો
જો એકદમ મજામાં અત્યારે તો વેકેશન ચાલે છે
અચ્છા તમારે વેકેશન પડી ગયું છે
હા
શું કરે ઘરમાં બધા મજામાં
બસ એકદમ બધા મજામાં તમારે કેવી તબિયત પાણી બધાની
બસ અમારે બધાની સારી છે કે તો અમારે કેવું ચાલે છે બોલો
બસ એકદમ શાંતિ તમે કહો
બસ બસ આ રહ્યા આખો દિવસ ઘરે ખઇને શાંતિથી આરામ કામ કરીને બસ એજ ચાલી રહ્યું છે અત્યારે તો
હમ સરસ તમારા એક્ઝામને એવું પતી ગય
હા મારે તો પતી ગયું છે એક્ઝામને બધું હવે તો વેકેશન જ છે હમણાં તો
હમ તમારે પણ વેકેશન છે બરાબર
હમ બોલો બોલો બીજું
શું જમ્યું તમે આજે
બસ મારી મમ્મીએ તો આજે રસ પુરી અને શાક બનાવ્યું હતું મસ્ત અને દાળ ભાત તમે શું જમ્યા
હા હું પણ શાક રોટલી અને રસ ને છાસ બધું ખાધું
ઓહો તમારા ખા ઘરે તો બહુ સારું ગુજરાતી ખાવા બન્યું હત ને
હા એ જ અમારા ઘરે તો આમ રોજ થી બનતું હોય કોકવાર રહવું હોય ને પણ વધારે તો અમને બધાને ગુજરાત પીઠ ભાવે છે.
અચ્છા તો ખાસ કરીને ગુજરાતીમાં તો એવું જાય છે કે ઉનાળો આવ્યો નથી અને રોજ કોઈ ઘરમાં રસ બન્યો નથી બસ મમ્મી તો દર ઉનાળામાં જ્યારે જોઈએ ત્યારે રસ જ બનાવતી હોય.
એજ અમારે પણ છે ને એવુ છે અમે છે ને કેરી ની પેટી લાવ દઈએ અને રોજ રસ કાઢીએે એમ.
અચ્છા તમારું સૌથી પ્રિય ખોરાક શું છે?
મારું તો આમ સૌથી વધારે તો મને દડભાત મમ્મીના હાથના બહુ જ ભાવે મારી મમ્મી એટલા મસ્ત દડભાત બનાવે છે ને કે આમ આંગણા ચાટતા રહી છે આવ બધા.
અચ્છા! અને મને તો મારી મમ્મીનું શિંગોનું શાક બહુ જ સરગવા અને શિંગોનું શાક મારું સૌથી ફેવરેટ છે અને ભીંડાનું શાક અને તમને બહારની કોઈ વાનગી વાવતું હોય છે જેમ કે ચાઇનીઝ પંજાબી એમાંથી તમારું શું ફેવરેટ છે?
મારું તો પંજાબી મને જે પંજાબી આમ નાન હોય છે પછી પનીર ટીકા મસાલા હોય બધું શાક બહુ જ મસ્ત લાગે મને તો બહ જ ભાવે તમને ભાવે આ બધું?
હા મને ભાવે પણ મારે સૌથી વધારે ફેવરેટ છે ચાઇનીઝ. મને ચાઇનીઝ કોઈ બી આઈટમ બહુ જ પ્રિય છે એમાં સૌથી વધારે મંચુરિયન મારું સૌથી ફેવરેટ છે હ જ્યારે જોઈએ ત્યારે મંચુરિયન સૌથી વધારે જમતી હોઉં છું.
હ કારણ કે આમ મજા આઈ જાય પણ રોજ બાર ન ના ખાવાય પણ કોક વાર ખવાય.
હા રોજ તો ના ખવાય રોજ ખાઈ તો બીમાર પડી જવાય, પણ હા સૌથી વધારે મને એજ ભાવતું હોય છે એટલે મહિનામાં એકાદ વાર ખાઈએ તો એ સારું છે બાકી રોજ તો ના જ ખવાય.
હા હ એજ અને તમે ઘરે ખાવા બનાવો કે તમાર મમ્મી?
કોઈ વાર મમ્મી બનાવે કોઈ વાર હું બનાવું મારું બહુ ઓછું બનાવવામાં આવતું હોય છે કેમકે હું નથી બનાવતી એટલું બધું સારું તો મારી મમ્મી જ બનાવતી હોય છે બધા માટે.
હમ્મ મારે પણ કઈક આવું જ છે રજા હોય ત્યારે હું મમ્મી ને હેલ્પ કરાવું જમવા બનાવવામાં બાકી તો અત્યારે વેકેશનમાં કરાવ છું બાકી અમાર કોલેજ ચાલુ હોય તો નહી કરાવી શકતા અમે
હા સાચી વાત છે તમારી અમારે પણ કઈ એવું જ હોય છે આખી એવું ને આખા ગુજ આખા ગુજરાતથી લઈને આખા ભારત દેશમાં જેમ અલગ-અલગ રાજ્યો છે એમ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાનગી સૌથી વધારે ફેમસ અને કંઈક નવું જ જોવા મળતું હોય છે જેમ કે આપણે ગુજરાતમાં ગુજરાતી થાળી ગુજરાતના લોકો સૌથી વધારે ઘડિય વધારે પસંદ કરતા હોય છે જેમ કે દાળ બનાવશે એ બી ઘડી બનાવશે શાક બનાવશે એ બી ઘળિય બનાવશે એટલે ગુજરાતીના ખાવામાં જ કંઈક ગળ પણ હોય છે અને ગુજરાતી લોકો પણ એવા જ મીઠા હોય છે.
બિલકુલ સાચી વાત આપડા ગુજરાત ના લોકો કો એટલા આમ સ્વીટ હોય આપણે કોઈના પણ ઘરે જઈએ ને તો જમ્યા વગર આપણને મોકલે નહી જમવા ટાઈમે તો કે પણ એમને બી જઈએ ને તો આપણે એમ બધા આમ જમીને જ બધાને મોકલે આપણે ગુજરાત માં તો બો બધા સારા લોકો છે. બધા આમ તો જ સારા છે પણ ગુજરાતીઓની વાત જ કંઈક અલગ હોય.
હા હા સો ટકા સાચી વાત છે તમારી હો પણ જેમ કે કંઈક બહાર કોઈ ગુજરાતની બહાર બી આપણે કોઈ બીજા રાજ્યમાં જઈએ ત્યાં કંઈક અલગ જ જોવા મળતો હોય જેમ કે આપણે મહારાષ્ટ્રમાં જઈએ તે ત્યાંના મતલબ મુંબઈ ગા હો તો ત્યાંના વડાપાઓ સૌથી ફેમસ હોય છે ત્યાં મહારાષ્ટ્રમાં જઈએ તો પૂરણપોળી ત્યાંની સૌથી ફેમસ હોય છે અસમમાં જઈએ તો ત્યાંનું કંઈક નવું જોવા મળતું હોય છે તમે તમિલનાડુમાં જઈઓ તો ત્યાં તમને કંઈક અલગ જોવા મળતું હોય એટલે જેમ કે આ આખા રાજ ગુજરાતના સિવાયના બીજા રાજ્યોમાં પણ જઈએ તો એવું નથી કે ત્યાંનો રાજ્ય અલગ છે પણ ત્યાંનો પહેરવેશ ત્યાંનું ખાવાનું ખાવાનું પીવાનું અને બધું જ કઈક અલગ જોવા મળતું હોય છે.
એજ તો અને તમે દિલ્લી ના પેલા મોમોસ ખાધા છે બો ફેમસ હોય છે દિલ્હીમાં જઈને ખાધા છે?
ના હું કદી દિલ્હી નથી ગઈ પણ અહીં અમારા ત્યાં હોય છે પણ બહુ જ મને તો ભાવે છે મારી ઈચ્છા છે કે અહિયાં આટલી સરસ મતલબ મળતા હોય તો ત્યાં કેટલા સરસ મળતા હશે.
એજ તો મારે પણ ઈચ્છા છે આમ બધી અલગ-અલગ દેશમાં જઈ આઈ મીન રાજ્યમાં જઈને બધું અલગ અલગ ફૂડ ટ્રાય કરું એ લોકોનું
હા સાચી વાત છે તમારી હા. કંઈક અલગ જ જોવા મળતો હોય છે જેમ કે આપણે પેલું શું કહેવાય છે ત્યાંની મને તો સૌથી વધારે પૂરણપોળી અને એ બધું વધારે ભાવતું હોય છે જે મને સ્વીટ વધારે ભાવત કે રસમલાઈ થઈ ગઈ કે ત્યાંના ગુલાબજામુન થઈ ગયા એ બધું વધારે પાવતું હોય છે.
હ હ હ તમારી સૌથી ફેવરેટ સ્વીટ ડીશ કઈ છે એટલે મીઠાઈ કે ડીશ?
મીઠાઈ મારી સૌથી ફેવરેટ છે ને કાજુકત્રી છે મને કાજુકત્રી બહુ જ ભાવે છે. બીજી બધી તો ભાવે જ છે ઘળયું મને બધું ભાવે છે પણ સૌથી વધારે મને આવ ઘડ્યું તો તમે મને કઈ બી આવો મને ભાવે જ ખરી.
હ મને પણ હ મોહન થાળ કાજુ કતરી તો મારા ફેવરેટ છે બઉ જ ભાવે મને જેટલું આપો ને એટલું હું ખાઈ જઉં.
હા હા અને હવે તો ઉનાળો ચાલી રહ્યો છે ને તો રાત્રે બરફ ઘોડો ખાવાનો ખૂબ જ મજા આવતી હોય છે આઈસક્રીમ કંઈક અલગ અલગ જાતના મળતા હોય છે જે આપણે કદી અલગ અલગ ફ્લેવરના ખાધ ના હોય હવે તો નવા પેલા નીકળ્યા છે. જેમ કે જે રિયલ ફ્રૂટ હોય છે એમાંથી બનાવેલા આઈસક્રીમ આપણે ખાઈએ તો આઈસ્ક્રીમ લાગે જ નહીં આપણેને તો એવું જ લાગે કે આપણે ફ્રૂટ ખાઈ રહ્યા છે
હા બે દિવસ પહેલા જ હું મારી બેન જોડે ગઈ હતી ને તો મેં જોયું તું કે આમ રિયલ ફ્રૂટ દેખાય પણ હોય નહી એકચુલીમાં આઈસક્રીમ હોય અત્યારે કેટલું બધું જાત જાતનું બધું ખાવાનું મળે છે હું ગઈ હતી ને બે દિવસ પહેલા જ તમે બરફ ખાધેલો ખબર કેવો. હા આઈસક્રીમ વાળો બરફ એમાં આ બરફ. આઈસક્રીમ નાખેલો હોય કેટલા જાત જાતના બરફમાં બી વેરાઈટી હતી ને કે ના પૂછો.
હા બરફમાં બી કંઈક અલગ અલગ જ કલર જોવા મળતા હોય છે જેમ કે કોઠી છે બ્લુબેરી છે અને કાલાકટ્ટા ઓરેન્જ ચોકલેટ અને આપણે ખાઈએ તો આપણને એવું જ લાગે કે આપણે બસ એ. ફ્લેવર રિયલમાં ખાઈ રહ્યો છે એના કઈ ફૂડ કલર કે એવાનો સ્વાદ નથી વધારે આવતો એવું જ લાગે કે આ ઓર્ગેનિક બનેલા છે.
હ એ જ અને ઓર્ગેનિક ફૂડની ત વાત કરી તો એ પરથી તમને ખબર છે કે ઓર્ગેનિક ફૂડ પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે.
હા પણ એ સૌથી વધધા કોસ્ટલી માણવા આવે છે પણ એ સાથે સાથે હેલ્ધી બી હોય છે તો લોકો બહુ એને સૌથી વધારે માણવામાં બિલીવ કરતા હોય છે.
હા પણ બધા અફોર્ડ નહી કરી શકતા એને કારણકે એટલું મોંઘું હોય તો બધાને પોસાય નહી.
હા એ જ કે ને કેમકે એ એક્સપેન્સિવ છે તો સામાન્ય ઘરના લોકો કે ગરીબ માણસો એ એટલો અફોર્ડ ના કરી શકે પણ જે પૂરતું પ્રમાણમાં જેની પાસે ધન છે ને એ બધા એ ઓર્ગેનિક ફૂડનો વધારે. ઉપયોગ કરતા હોય છે.
ઈસ તો આ તો હમણાં હમણાં આવ્યું પેલા ના જમાનામ તો ક્યાં આવું કઈક હતું જ એ મસ્ત બધા આમ હેલ્ધી એકદમ હતા જ ને.
હા કેમકે પહેલા તો દેશી ભાણું દેશી ભાણુંમાં બી વધારે ઘી લોકો વધારે ઉપયોગ કરતા ઘી રોટલો દૂધ આ ત્રણ વસ્તુ જ સૌથી વધારે ઉપયોગમાં લેતા હતા તેના લીધે એમના શરીર બી ખૂબ મજબૂત રહેતા હતા અને. હવેના લોકો તો જ્યારે જોઈએ ત્યારેા બહારનું જ ખાતા હોય છે એના લીધે ખાલી બોડી પર વધારે અસર જોવા મળતી હોય છે અંદર તાકાત નથી હોતી ઘી આપે તો ઘી નથી ભાવતું દૂધ અમને કહીએ તો દૂધ નથી ભાવતું તો તેના લીધે ખાડકા નબળા થઈ જતા હોય છે અને લોકો. નામાં એટલી તાકાત નથી જોવા મળતી.
હા એ જ અમે ગામડે ગયેલા હમણાં તો ત્યાં પણ બોલો નવું નવું આમ ખાવાનું મળે પેલા તો ગામડામાં એટલું બધું મળતું નહીિ પણ અત્યારે તો ગામડામાં પણ એટલી દુકાનો થઈ ગઈ છે ખાવાની પીવાની.
હા હવે તો. હવે તો ત્યાં પણ ખુબ સારી બધું વિકસિત થઈ ગયું છે પહેલા ત્યાં તો પાણીપુરીની લારી બી ન એક સામાન્ય પણ હવે તો ત્યાં એટલું બધું વસ્તુઓ મળવા લાગી છે નવું નવું આઈટમ્સ મળવા લાગી છે કે શેર જવાની જરૂર. જરૂર જ નથી પડતી ત્યાંના લોકો ત્યાંથી જ બધું ખરીદી શકે છે અને પોતાની જીવનશૈલી સુધારે છે.
એજ આપડા આમ બધા આા ભારત દેશની જે ફૂડ ડીશ ની વાત કરીએ અલગ જ બધાની આમ ખબર આપણેે જ જઈએ ત્યાં સ્વાદ અલગ મળે આપણને ખાવા.
હા કેમ કે પેલું કહેવાય ને જેવો દેશ જેવો ર વેશ એટલે એવું જ કંઈક હોય છે કે જ્યાં બધાની કંઈક બનાવવાની રીત અલગ હોય છે કંઈક વસ્તુઓ અલગ ઉપયોગ કરતા હોય છે એટલે ત્યાંનું બધું અલગ જ આપણને જોવા મળતું હોય છે.
બિલકુલ સાચી વાત કહી તમે.
હા ચલો મને ખુબ મજા આવી તમારી જોડે આ ટોપિક પર વાત કરીને ફરી કંઈક આવી રીતે આપણે ફરી ક્યારેક વાત કરીશું.
હા ચોક્કસ મને પણ બહુ જ મજા આઈ ગઈ આપડે ફરી વાત. કરીશું.
હા ચલો ઓકે બાય.